બોલો બોલોલો
આપડે અહ કઈ જગ્યાએ એડમિશન લીધું?
આપડે એલ જે મેં લીધું તમે ક્યાં લીધું ઈ ક્યું ને?
અમે અદાણી માં લીધે તો તમારે રેવાનું કઈ રીતે છે બધું?
પી જી માં રહેવાનું છે આપડે.
આજ ઉભા જી એક વીક માં થયું કાંઈ?
જોયું ને બે પી જી છે.
હા તો એમાં આપડે કઈ નક્કી કરશું?
હું કયા નક્કી કરશું એમ? હાલો તો કાલ જઈ આવીયે બીજું હું.
એવું છે કાલ ત્યાં જોવા જવાના તમે. અમારે તો હવે અમા અમારે ત્યાં આજુબાજુ ત્રણ ચાર હોસ્ટેલ તો છે એમાં બે હોસ્ટેલમાં વારો ને છે ત્રીજી હોસ્ટેલમાં જોય કાલ જાય તો વાર આવી જાય કે નહી.
હૈ ઓ તે.
એક કામ કરો ને આપડે હરા દુયા જાય તો. હા. અને કઈ ફિલ્ડે લીધી તે? એવું છે અમે એ હજને લ લીધી છે.
એમ
હા તઈ હા તયી અમે ઈ ફેલ લીધી તમે કોલેજ માં લીધીખ એમથી અમારે જરા થોડો બાઘુ થાય બીજું તમારે શું કે તઈ હાલ ચાલ
બ આલા ઘરે ઢીલા પહોંચી ગો. ચાલું તો હવે રાઉન્ડ પતે પછી કઈક આવે ને
હા, હા, હા.
તમારે એવું કઈ કપણવું કે નહી ઈ તો ભાઈ એક ને તેત્રી અજ છે ખાલી.
હા અમારે તો એસી પી સી ફોર્મ થ્રુ કર્યા ત એના તો કપાઈ ગયા છે રૂપિયા હજી તો કઈ થીયુ નથી તો એ
ખ્યાલ કરવાનું હોય છે ને તો
હા દેખાએ લો ફી ફરીશું આપડે આ એક પંચોતેર હજાર ના કઈક છે માથે અને હોસ્ટેલ ની અલગથી પછી. હોસ્ટલની પંચાણું હજાર આ થા વરસ ની જે એમ તો અડધી ભરવાની કેતા તા એ સ્વામી હા, તમારો હોસ્ટલ એ ઓનલાઈન હાલે ને કેસ હાલે ને જેમ આપનાનો અનુકૂળ આવે એમ
હા.
અમારે કઈ રીતે ખાલી ફી ભરવાનું છે કે ખાલી એમના મસ્તે ખાલી જોવા જવાનું.
આ ખાલી તો પીજી જાવા જવાની હોય.
એમ થોડીના હોય પછી આપડે ફી ભરદે થોડું સારું લાગે કાઈ.
નકી કર દેવી તો હાલે, નકી કર દેવી તો
હા, તોય હાલે ઈ તો.
હા હાલોને તો જોઈ લે બીજું હું નકી કરતા હશે. પૈસા તો ઉપાડ જ છે.
હા, હુઈ તો હાલે તો વાંધો નો આવે. તો આમ તો અત્યારે પાર પી જી છે એટલે તમારે નક્કી નો કરાય કારણ કે તમે અત્યાર નક્કી કરશો તમારે આ મહિના ને ભાડું આપવું જો હે એને.
ઓ ઓહ હ જબરું હ્ પણ
જબરું કરો જબરું કરો
નેઅ રવિ અને કેટલી ગોલજ થાઈ અહિયા થી પાચે ક કિલોમીટર
હા એને એટલું થઇ જાતું હશે એટલું તો
પી જી મા બઘા દોસ્તાર જ રહે છે ને
હા એમ પીજી મા હવે દોસ્તાર થઇ ગયા ચાર પાંચ વરષ તયા રે ને એટલે
બ ભક્તિવાળા હતા ને
હા ઈ બધા એ તો કોલેજ મૂકી દીધી ને કોલેજ બંધ કરી દીધી
હું વાત કરે.
હા એ બધાને બાપાને ધંધો હતો તો બધાએ સંંભાળ લીધો એટલે કે
ભોઈ એકલો જ હતો એમ
હા ભવય એકલો હવે ઈ કરયા રાખે
હા ઓકે ચાલો કાલે એક ઓલુ પૂછવાનું છુ પડશે
હું પૂછુંવા નું છે
ઓલું લાઈટ વાળું
કઈ લાઈટ વાળું
એક બે વાગ્યા હુધી આપડે વાચતા હોય બરોબર તો બીજા નું હુ ધહે
ન્યાં એટલું બધું વાંચવાનું જ ના થાય તમારે
અરે આ તો ખાલી હું હવે ડાઉટ આવ્યા છે એટલે
એમ ડાઉટ ના આવેને પણ એવા ડાઉટ જ નહી લાવવાનો કારણ કે ત કોલેજમા જાવ જો નથી કોઈ સ્કૂલ મા જાતા
ઈ વાતેએ છે હો પણ
તમારે એક વિભાગવાછોડ ન હોય તમારે કોલેજથી આવી ન કામ ધંધો હોય
હા એમય છે કે કચરા પોતા ન કરવાના હોય કા
હા ના હુ તમારે કચરા પોતા કરવાનના નાય તમારે કામ ક પછી આવીને વાંચી લેવાનું હોય.
હઅ
હાલી જાય બધું
હ હ
એટલે તમે એવું કરો તો હે
ભવ્ય ભાઇ ને લેપટોપ કેટલાનું આવ્યુ તું.
ભવ્ય ભાઇ નું લેપટોપ આપડે એક લાખ નું આવ્યું હતું.
કયું હતું એચપી
એને લેનો હોવાનું હતું એચપી નું નહ હા લેનોવા નું હતું.
ઓકે
કેમ તમારે લેવું છે એ લેપટોપ.
ના ના જનરેશન ને બધું ખબર છે કે
નઈ એ મને કઈ સ્ટોરેજ પાંચસો બાર છે અને સોળ જીબી રેમ છે એટલી ખબર છે ખાલી
હ ઓકે
એને તો પણ ગેમિંગ લેપટોપ છે.
હમ એતો જોયુ ને પણ લાઈટિંગ બોલવું છે
હા તો પછી કલરે કલરની એમાં તો લાઇટ થાય.
હમ્મ
હમ્મ
બોલો કઈ બીજું હું છે.
હા એને મા નાના બે હું કરે છે.
બેહ ન હોય કરતા આઈશું રૂમમાં જઈશ તો લેસન બેસન કરતા આવીશું
હા તો એના કેટલામ ધોરણ આવ્યા ઈ
ઈ ભણે હાતમું
હા. તો તો તમારે કોલેજ પુ તમારે કોલેજ કોલેજ પૂરી થાય તા તો એને કોલેજ આવી જા હે ને તાતો
હમ આપડે ભક્તિ મનતા જ નહી. એમાં જ ભણે છે.
તો તો બવ સારું કેવાય સ્કૂલે હારી છે.
તો પછી
હા તો તો કઈ વાંધો જ નથી
હમ્મ એવું છે તમારે ભાઈ ને એનું
એનું તો હવે લોચા કે માર્યા રાખે છે.
હ એને કે ભાઈ હવે નક્કી કરી નાખવાનું તો એ હશે થોડું કઈ નબળું કેવાય બોલ જો
તો ન માનતા માનતા જ નથી આપડું કઈ તો હું
સી હશે ને રકમ લઈ લઈએ તો પછી હવે સી એ સી એને રકમ લઈએ તો પછી મોંઘું પડી જાય.
તો મોંઘું પડે ને પણ એ હમજતા જ નથી તો આપડે તો શું કહી દેવાના એના.
હા સમજવુ પડે હોય એને નઈ કરોતો હો પછી પૂરું થઈ જાય એ વાસ ઉભા ઈ ગિયું ને નાત્ર તો હવે એને આવું જ
હા એ તો પછી એમ જ થાય ને પછી તો બીજું તો શું હોય હવે.
હા શું નું મે પૂછતો હતું એકે ત્રીજા રાઉન્ડની એ વાત જોયને કરી કે પછી અદાણ
ત્રીજા રાઉન્ડની તો વાત જો તો શળ વસી લેવો સાલીઈએ
એટલે હજી એનો કઈક બીજા ક્યાક વિચારે હ છે.
હા તો એ રીતે હોય હકેને કં બીજે વિચાર હોય શકે
કરતો ગને કરતો એમ ન અદાણી એ ફાઇનલ બધું હવે
પછી એને કરે બહુ ખરાબ છે. એની આપડે ના રેવાય
હમ્મ ગેમ બ રમે છોકરા બોલો નગરી
ત બો બે વખત તો હતા તો આગ લગી ગયામ તોર મે કહે તમે હમણા ખરીદી
રેલું રેલું હોય એક એક વાગ્યે ની રેલું મોકલે હાજે જાય
બોલો જો એટલું બધુ નો જગાય પછી
ઓહ હવે તો બે ભેગા નથી રમતા છૂટા છૂટા રમતા હોય
હા
ચાલુ જ હોય પણ માઇક શરૂું ન હોય એટલે ખબર પડી જાય કે ભાઈ ઘરે બેઠા આવે
હા
બોલતા હ બીજુ તમે હવે
ત કોલેજ નું બધું ખરીદી ને એવું કરી આયવા કે
હા ખરીદી થઈે ને હવે મોબાઈલ લેવાનો હે ખાલી હા લેપટોપ તો હમણાં જ લેવા ગયા હતા એ
કેટલાનું આયવું હતું તમારે લેપટોપ
વય ઉંમર એકત્રીસ માં પીડયુ
હા-
હ તમારે શું એક છે. બેલ
હા- બેલ ન બેલ નું છે. એમને તમારે કેટલાની જનરેશન છે.
અમારે બાર જનરેશન છે. વાઈ ફાઈ છે.
હા હા અમારે આઈફાઈ છે. અને તેરની જનરેશન છે.
હમ્મ
આપણા હાલી એટલો જ ફરક છે.
કે તમારે શું છે. આ પછી લેપટોપમાં કઈ લાઈટિંગટંગ નું કઈ-
હા અમારે એમ થોડી ઘણી વાાઈટ લાઈટ થાય છે. એમ તો-
હમ તમારે જેવીચ છે. કે તમારે કલરે કલર ની થાય છે.
ના ના અમારે સિમ્પલ વ્હાઈટ લાઈટ જ થાય છે. ખાલી
તમારે ગુરુકમાં જીમ છે. એમ
હા અમાર ગુરુકુળમાં જીમ છે.
તો ફાવશે તમને કરતા-
હા એટલું એટલું ફાઇ જાય એ- કોલેજ ની તો ખબર ન હોય જીમ હોય કે ના હોય-
હા બધા વાત કરતા હોય કોલેજમાં હોય એટલે કદાચ હોય-
પણ નાનો તો એકક્સ્ટ્રા ચાર્જ લેતા હોય બધા- હા અને એના ચાર્જ બહ મોંઘા હોય પાછા-
ઓ- અમે ગયા તા હતા છોકરા આવું મોજ જ કરતા હતા રમવા જ નીકળી-
હા ઈ અહીં ભણે નઈ કોલેજ માં અં નકરા લીલા લેર જ કરતા હોય બધાં- એને ભણવાનું ન હોય-
બાસ્કેટબોલ જ રમ્યાનગર-
બાસ્કેટ બોલ ને ક્રિકેટ ની એ ઉધરી મારક થાય છે. ને-
ક્રિકેટ તો નહતા રમતા બાસ્કેટ બોલ વાળા જ રમતા હતા-
હું તો ત્યાં બાસ્કેટોલું ગ્રાઉન્ડ હ છે ને પાછ હઇટલ-
પાછળ જોવ હો તો અમુક અમુક તો ભેગા ભેગા બેઠા હોય એટલે-
હા તો અ બે હ કોલેજમાં એવું કઈ ના હોય-
અયા જોઓ જો- મોજ જ ના કરતા હોય મારાળ પણ-
તો બધી મજા જોઈએ આપડે કોલેજમાં તો-
એ બડી મોત કરતા હોય એવ પણ બધા-
તો પછી-
હમ ગઈ કલ જવું જ છે એમને-
હા તો કાલે જયા નય ને આપડે થઈ જાય એમ આપડુંતે નકી કોલેજ ન હોત-
હમ નક્કી કરીએ પછી સીધી એન્ટ્રે પાડવાની છે આપડે અમદાવાદમાં-
હા તો આપડે પછી દ કોલેછારું થાય ત્યારે હોયા હતા-
હા તમારે કેલી શરૂ થાયને ખબર પડી છે.
નઈ ઈ કઈ નથી ખબર કઈ ન તો હાલો મારે કોક નો ફોન આવે છે તો મૂકી ફોન-
હા ત્યાો હ હ-
એ હા-
હાતે -